હલ્લો.
હા.
હા હા બોલો બોલો.
હા
હલ્લો અવાજ આવે છે મારો
હા આવે છે આવે છે.
હા તો હા હા. બિલકુલ બિલકુલ તો આજનો આપડો ટોપિક કઈક એવો છે કે જેમાં અત્યારે કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો ખુબ જ અત્યારે ઘણા બધા એવા વિસ્તારો છે અથવા તો પછાત ગામડાઓ હોય કે પછી કોઈ પછાત સિટી માં હોય તો ઘણા બધા એવા વિસ્તારો છે. વીચાણ વાળા પણ વિસ્તારો કહી શકાય કે જેમાં અ થોડો ઘણો પણ વરસાદ જો વરસી જતો હોય તો તેના કારણે પાણી ખુબ જ વધારે ભરાઈ જતું હોય છે અને હમણાં જ તાજેતરમાં ઘણા બધા એવા સિટી છે કે જેમાં ખુબ જ વરસાદ પડવાના કારણે ઘણા બધા લોકો છે તે નીચાણ વાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે પરંતુ ઘણી બધી આખા સિટી માં પણ પાણી પાણી થઈ ગયું હતું એટલે એ પણ એક ખુબ જ નુકસાનકારક કહી શકાય કેમ કે એક
હા.
વરસાદ પડી જવો તો એ ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે એમ એટલે વાત કરે કે પછી ધીમે ધીમે પાણી ના નિકાલ માટે ઘણી બધી અ જે હોય છે યોજનાઓ તો એના આધારિત પાણી નો જે નિકાલ કરવામાં આવે હોય છે તો એક વસ્તુ સારી કહી શકાય અને ઘણા બધા એવી જગ્યા ઉપર પાણી ભરાતા હોય છે તો પછી જો એ સમયાંતરે એનો કોઈ નિકાલ નહી કરવામાં આવે પાણી નો કાઢવાનો. તો પછી ધીમે ધીમે જીવાણુઓ છે કે મચ્છરો છે તો એ પછી ધીમે ધીમે એનો ઉદ્ભવ થતો હોય છે એટલે જેના કારણે પછી અ ખુબ જ વધારે તકલીફ સર્જાતી હોય છે એટલે ઘણા બધા ટેરેસ ઉપર પણ પોતાના ટેરેસ ઉપર પણ તમે જોતા હશો. તો ઘણા બધા લોકો છે તે ફૂલ છે કે પછી કોઈ પણ એવી વનસ્પતિ છે તો એ કુંડામાં રોપતા હોય છે તો એમાં પણ ક્યારેક પાણી ભરાઈ જતું હોય છે. તો એ પણ દરેક લોકો એ નિયમિતપણે એને સાફ કરવું જોઈએ જેના માધ્યમ થી કોઈ પણ વ્યક્તિને છે તે કોઈ પણ મચ્છર વગેરે છે. તે ના ટચ કરે જેના માધ્યમ થી દરેક વ્યક્તિઓ છે તે સુરક્ષિત રહી શકે એમ. તો તમે શું કહેશો એના વિશે?
હા. વરસાદ ન પાણી એમ તો બહુ જ હાનિકારક છે આપણા માટે બહુજ એટલે બહુજ. કેમકે વરસાદમાં આપણે પહેલી વરસાદમાં જો આપણે ભીનાઈએ ને આપ આપણને તાવ પણ આવે એ આપડે બીમાર પણ થઈ જઈએ. એ વરસાદ ન પાણી એક તરફ થી આપણને હાનિકારક પણ છે એક તરફથી લાભ પણ છે. એ ગરમી થી રાહત મળે આપણને ને ગરમી ઓછું થાય. પણ વરસાદ વધારે આવે આપણા ત્યાં એવું છે ગુજરાતમાં કે એક વાર વરસાદ આવે તે કન્ટિન્યુ ચાલતું જ રે એનાથી શું થાય કે વરસાદ એટલો આવે ને કે આપડું વિસ્તારમાં પાણી ભરાઈ જાય. ને કોઈ કોઈ જગ્યાએ તો એટલું પાણી ભરાય જાય ને કે જવાનો રસ્તો પણ બંધ થઇ જાય. હવે આપડણે ઉદાહરણ માં લઈએ તો ઔરંગા નદી છે. ઔરંગા નદી માં એટલું પાણી આવે વરસાદ ના દિવસે એ પાણી ભરાઈ જાય. એટલું પાણી પાણી થઈ જાય ને એમાં. કે રાસ્તો બંધ કરવું પડ પડે એમ એમાં ને ગરનારો છે ચીપાડ ગરનારો ને મોગરાવાડી નો ગનારો છે એ પણ ભરી જાય છે. તો વરસાદથી ઘણી બધી મુશ્કેલો આવે છે. રોગ પણ થાય છે અને આવવા જવામાં તકલીફ પણ થાય છે. લોકો જે બીનાઈ જાય એને બીમારી પણ થાય છે. તો વરસાદ એક તરફ થી આપણા માટે સારું પણ છે. ગરમીથી રાહત ને એવુંને ખેતર વગેરેમાં એ બધુમાં લાભ લાભ છે વરસાદનો. પણ મોટે ભાગે વરસાદ નો હાનિ પણ છે આપણા માટે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે વરસાદના ફાયદાઓ પણ હોય છે અને ઘણા બધા એવા નુકસાન પણ હોય છે કે જેના માધ્યમથી ઘણા લોકો હેરાન થતા હોય છે તો વરસાદ આવો એ એક વસ્તુ સારી છે કેમ કે વરસાદ છે એ ધીમે ધીમે જેમ ઉનાળો જ ઉનાળો હોય ત્યારે જે સૂર્યપ્રકાશ ના જે કિરણો આપડા પૃથ્વી ઉપર સપાટી ઉપર પડતા હોય છે ત્યારે દરિયાની અંદર જે કિરણો પડતા હોય છે. તો તેના કારણે જે દરિયાની જે ઉપરનું જે પાણી હોય છે તે સખત ગરમ થતું હોય છે ઉપરથી જે સૂર્યપ્રકાશ ના કિરણો હોય. એના માધ્યમ થી પાણી ગરમ થાય. જેના કારણે પાણી ગરમ થતું હોય છે એની વરાળ બને એટલે વરાળ સ્વરૂપે પછી ઉપર એ વરાળ જતી હોય છે જેના માધ્યમથી ધીમે ધીમે વાદળો બનવાનું શરૂ થતું હોય છે એટલે જેટલો તડકો વધારે પડે. એ પ્રમાણે પછી વાદળો જે વરાળ હોય છે. એ ઉપર જતી રહે છે, અને જેના માધ્યમ પછી વાદળો બનવાનું શરૂ થતું હોય છે, ને ત્યારે પછી અમુક સમય જયારે વર્ષ વરસાદની સીઝન આવે ત્યારે પછી વાદળો છે, ધીમે ધીમે એકબીજા સાથે જોડાય છે, અને એક વરસાદ રૂપે અ ધરતી ઉપર પાછો એક નવો જે વરસાદ હોય છે જે કહી શકાય કે નીચે આવતો હોય છે એટલે વરસાદ આવો એક વસ્તુ સારી કેમ કે ખેડૂતો માટે પણ ઘણું બધું ઉપયોગી છે, અને એના માટે પણ ખૂબ જ લાભદાયક છે અને મારું તો એવું માનવું છે કે પાણીના નિકાલ માટે ઘણી બધી એવી યોજનાઓ છે અથવા તો ઘણી બધી એવો નિકાલ કરવા માટેની ઘણી બધી એવી અ પ્રોસેસ છે, તો એ બધી વસ્તુથી આપણે પાણીનો નિકાલ યોગ્ય રીતે કરવો જોઈએ એટલે કોઈ પણ અગવડતા ના થાય એમ પછી તો ક્યારેક એવું પણ થઈ જતું હોય કે અ સખત એક દિવસ સુધી આખો દિવસ વરસાદ પડતો હશે તો એનું પાણીનું નિકાલ કરવું ખુબ જ અ અશક્ય થઈ જતું હોય છે, તો એના માધ્યમથી પછી આપણે એમાં એ વસ તુ કાઈ ના કરી શકે કેમ કે કુદરત ને જ એ ઈચ્છવું છે, તો આપણે એના વિરુદ્ધ ના જઈ શકીએ એટલે એ વસ્તુ તો આપણેે પણ ક્યારેક સહન કરવી પડતી હોય છે, એટલે અમુક એવી પરિસ્થિતિ હોય ત્યારે આપડે સહન કરી લેવું જોઈએ અટલે ક્યારેક જ એવું બનતું હોય છે, કેમ કે ડેલી એ વસ્તુ ના થતી હોય છે એમ અટલે પ્રકૃતિને આપડે જેટલું નુકસાન પોહોંચાડીશું તું એટલું જ આપણને એ વસ્તુ ભોગવવાની થશે તો શું કેશો એના વિશે તમે
એ વાત તમારી સાચી છે, કે કુદરતી કુદરતીની આગળ આપણે ની રેય શકીએ કુદરતીનું જે હશે તે તો થશે જ એવું પણ
હા હા બોલો
હા. વરસાદ પણ એવું અહિયાંનુ ગુજરાતનુ વરસાદ પણ એવું છે, ને કે એક દિવસ ની એક સાળા એક બે દિવસ તો કન્ટિન્યુ વર્સે જ એનાથી બો જ બો જ તકલીફ થાય લોકોને એમ તો ખેડૂતોનો ખેડૂતોને તો બો લાભ તો થાય જ પણ મારે મારે એવું માનવાનું છે, કે વરસાદ મોટે ભાગે કોઈને ગમે છે, અને કોઈને ની ગમે છે, એમ પિક્ચર કિ્ચર થઈ જાય તો લો કોને આવા જવામા તકલીફ ને ભીનાવાનો પછી જોબ જાવાનું પછી પાણી ભરાઈ જાય તો પણ છતાંય લોકો ફોનમાં જોયું મેં પાણી ભરાય જાય છતાં એ લોકો પાણીમાં જઈને પાણી પાર કરીને એ લોકો જાય છે, ઓફિસ તો એ બધી તકલીફો પણ થાય વરસાદના કારણે ને માણસ તો એવું કે માણસને ગરમી પણ સહેન ની થાય વરસાદ પણ સહેન ની થાય ઠંડી પણ સહેન ની થાય તો ભગવાનનું પણ એવું કે કરીએ તો કરીએ જુઓ માણસ લોકો તો એમ પણ ખુશ ની રેવાના કે જયારે ગરમી વધારે કરીએ તો ગરમી છે, અને જયારે વરસાદ વધારે એ તો વરસાદ છે, અને ઠંડી છે, એવું જ રો માણસ લોકોનું એવું જ
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ઘણા બધા અ વરસાદના અ કારણે પણ ઘણા લોકો નુકસાન પહોં તો હોય છે, એટલે અમુક મર્યાદામાં વરસાદ છે, આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એમ એટલે એ વસ્તુ ખૂબ જ લાભદાયક છે કેમ કે જયારે ખેડૂતો વાવણી કરે છે ત્યારે અખાત અખાત ત્રીજ ના દિવસે વાવણી કરતા હોય છે, એવડા લોકો તો ત્યારે અ એક વરસાદ આવતો હોય છે, ત્યારે વાવણી થતી હોય છે, સારામાં સારી એટલે પછી ક્યારે કે એવું થ તુ હોય છે, કે જે પણ એને પાક વાવેલો છે, તો એ પાક યોગ્ય રીતે ઉગી જાય અને ત્યારબાદ કોઈ વરસાદ એવું આવે છે કે જે સખત અને સખત એક થી બે દિવસ સખત અ વરસાદ આવતો હોય છે તો જેના માધ્યમથી ખેતરમાં જે પણ વસ્તુઓ અથવા તો જે પણ અનાજ છે અથવા તો બીજ વાવેલા છે તો એ પણ જમીન ની જે માટી હોય છે ઉપરથી ખસી જતી હોય છે અને બધી જ માટી છે તે પાણી માં ગરકાવ થઈ જતી જેના માધ્યમથી પછી ખુબ જ જે પણ અનાજ વાવેલું છે એ પણ એક નિ ફળ જતું હોય છે ને સાથે સાથે ખેતરમાં રહેલી જે માટી છે એ પણ જોડે જોડે પાણી છે તે પોતાની સાથે લઈ જતું હોય છે એટલે એ પણ એક ખુબ જ નુકસાનકારક કહી શકાય કેમ કે જે પણ અનાજ વાવેલું છે એ પણ સાથે ચાલુ ગયું અને જે માટી હતી એ પણ ખેતર માંથી નીકળી જતી હોય છે એટલે પાછું ખેડૂતોને હ ખુબ જ વધારે મહેનત થતી હોય છે કે પાછી અ બીજી જગ્યાથી માટી પાછી જ્યાં પણ ગઈ હોય ત્યાંથી પાછી માટી ભરી પાછી ખેતરમાં નાખવામાં આવે છે એના ઉપર પાછુ ખાતર નાખવામાં આવે છે. ત્યારબાદ એક સરખી જમીન કરે છે. પાછી કોઈ પણ અનાજ હોય છે તો અનાજની પાછી અ વાવવામાં આવે છે એટલે ખુબ જ વધારે ખેડૂતોને પ્રોબ્લેમ થતી હોય છે એટલે એવું માનવુ છે કે એ બધી વસ્તુ છે સહન તો ખેડૂત જ કરી શકે કેમ કે એટલી બધી પણ પ્રોબ્લેમ હોય છે છતાં પણ ખેડૂત છે તે હાર નથી માનતો તો અને આટલી બધી તાકાત છે એનામાં કે કોઈ પણ વસ્તુ તે પોતે સહન કરી લે છે અને બીજા લોકોને દેખાવા નથી દેતો એટલે એ પ્રકાર છે તો પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે નવી શરૂઆત સાથે ચાલો મળીએે.